હલો,
હા અવાજ આવે છે.
હા તમારો અવાજ આવે છે. મારો અવાજ આવે છે. કેમ છું મજામાં છું.
બસ મજામાં હાલ તો બજારમાં ગયો તો થોડું કામથી તે પતાય ને હવે આવ્યો છું ઘરે હા ફેસવોશ લે લાવવું હતું તેના માટે ગયો હતો. હું,
બરોબર તો કીધું આજે અમે થોડાક ગામ ગયા હતા મારા મામાના ઘરે કીધું લાવ હર્ષભાઈને ફોન કરીએ ત્યાં ટાઈમ નહોતો જતો કીધું હર્ષભાઈને ફોન કરીએ ત્યાં સારી સારી વાત કરીએ ધંધા વિશે લઈ તો અુ સારું લાગે
હા હા એ પણ બરાબર વાત છે
હા હા તો તમે હાલ શું કરી રહ્યા છો
હા હાલ તો હું કોલેજ મારે ચાલુ છે જે એમએસસી આઈટી કરી રહ્યો છું ટોટલ પાંચ વર્ષનો કોર્સ આવે છે જેમાં તમે કોઈપણ વેબસાાઈટ ડેવલપમેન્ટ કરી શકો છો એપ્લિકેશન ડેવલપમેન્ટ કરી શકો છો બીજું પણ ઘણું બધું જે વર્ક ફ્રોમ હોમ કહે છે એટલે કે ઘરે બેઠા બેઠા કામ જે કરવાનું આવે એ પણ કરી શકો તમારે કોઈ નો વગેરે કરવી હોય એ પણ કરી શકો છો એવું બધું આવે છે જે આઈટીમાં
માં એક મારા મમા ના છોકરે ત્યાં એડમિશન કરાવ્યું હતું અમદાવાદની અંદર પણ એમાં ત્યાં એને એ સિત્તેર હતા અનેને જે મેરિટ કોને એતે ટકા એ તો એક ટકા સારુ એ પણ રહી ગયો
એવું
હા
જે સ્કોપ તો સારો છે કદાચ જે અમદાવાદ યુનિવર્સિટી છેઅ લગ ભગ નિરમા એવું કઈક નામ છે જ તે યુનિવર્સિટી સારી છે તે હા તેમાં પ્લેસમેન્ટ પણ મળી જાય એટલે કે તમારે કઈ એટલી બધી ચિંતા ન રહે કે તમે જૉબ લાગશે કે ન લાગે હન
હા હા વાત સાચી છે તો આપણેે એક આઈટીઆઈ આઈટીઆઈ આપણે કરીએ તો એમાં બી સારું લાગે અને જેમ કે આપણે જેમ કંપનીમાં સેટ થવું હોય કેજન્ટ કે રેલવેમાં ફોમ ભરત ત્યાં ફરી શકીએ અને જેમ કે આપણા નજીક પરમાણે જો રેલી ની અંદર નોકરી લાગી જાય તો પણ સારું અને ત્યાં કામ બી સરળ હોય છેને એટલું અઘરું નથી હોતું અને આપણું જીવન ત્યાં સેટ થતું હોય છે જેમ આપણે લાગીએ તો એમાં સારું લાગે બિલકુલ
કદાચ સરકારી નોકરી તમે લાગી જાઓ તો આગળ તમારા ભવિષ્યની કોઈ ચિંતા રહેતી નથી. અને એમાં એટલું બધું સરકારી નોકરીમાં હ ઘણું બધું તમારે કામ પણ કરવાનું હોતું નથી અને પગાર પણ સારો મળે એટલે જ તમારું જીવન જે છે આગળથી મસ્ત ફિક્સ થઈ જાય એમ કઈ આગળ ચિંતા નહીં એવું અને જે પ્રાઇવેટ નોકરીઓમાં તો તમારું ઈ એટલું બધું ગેરંટી નહી કોઈ દિવસ તમને નનીળવી બ દે એવું બધું થઈ શકે છે
હ સાચી છે તમારી કેવી જેમ કે આપડે ત્યાંે થઈએ તો આપણે વૃદ્ધા થઈએ તો આપણે ત્યાં પણ આપણે પેન્શન આપ સરકાર આપ પેન્શન આપતી હોય છે ઘરે બેઠા જેમકે આપણે એ પણ આપણે સેટ કરી શકીએ છીએ જેમ કે આપણે પેન્શન આવતીું હોય તો આપણું ઘરનું ભાડું આપણું ઘરનું સામાન એ પણ આપણે લાવી શકીએ છીએ
એ વાત સાચી કરી જે પેન્શન ની સુવિધા છે તે એકમ સ છે તમે ઉમર લાયક થઈ જાાવ તો પણ તમારા જે ઘરના સામાન્ય ખર્ચા હોય તે નીકળી જાય છે અને આગળ પણ તમારે જ્યાં સુધી મૃત્ય દી નપઉં ત્યા સુધી તમે હા ચિંતે એ જેું સરકારી નોકરીમાં બધી સુવિધાઓ હોય છે તેના માટે તમે કદાચ સરકારી નોકરીમાં લાગી જાઓ તો એક ખૂબ સારી કે વાત કહેવાય.
ત એમાં એક એવું છે, કે જે આપણે સરકાર યોજનાઓ બહાર પાડતી હોય છે. ને લોન પણ આપણે માફ કરતી હોય છે. જેમ કે, સારી નોકરી આપણે પર પ્રાપ્ત કરેલી હોય જેમ કે સરકાર લોન આપતી હોય છે. ઝીરો ટકા વ્યાજે, એ પણ આપડે લઈ શકીએ છીએ, ને આપ આપણે જે ભરતી મેળા ઉપર યોજના બહાર પાડે છે. પણ એ પણ આપડે ભરતી ન લઈ શકીએ યોજનાનો લાભ લઈ શકીએ. એમાંલગેલો કોણ સરાર સરકારા પણ લાભ આપતી હોય છે
હા અત્યારે તો ઘણા બધા લાભ પણ ચાલુ છે અને સરકારી નોકરી પણ અત્યારે કોઈ ભરતી પડી હતી કંડક્ટરની એમાં પણ ઘણા બધા લોકોએ ફોર્મ ભરાયું છે. એમાં કંડક્ટરમાં પણ તમે લ કદ લાગી જાઓ તો એ પણ એકદમ સરળ અને નોકરી છે અને પગાર પણ સો જે પચીસ ત્રીસ હજારથી જે છે સ્ટાર્ટિંગ થાય છે એ પણ સારી વાત છે તમે નાની ઉમરમાં લાગી જાઓ તો કઈ વાંધો પણ ના આવે
જો એમાં લાગી જઈએ તો બી ચાલે
હમ હમ
હમ
હ બીજું તમે અત્યારે હા વાત ચાલુ રાખો
હા અમારે એક કંપની થી ફોન આવ્યો હતો એમ મને બધું પૂછતું હતું કે તમે કેટલું ભણેલા છો શું ભણ્યા છો એમાં મને પ્રોપર આઈટીઆઈ નું પૂછ્યું કે તમે આઈટીઆઈ કરેલું હોય તો અમારા કંપનીમાં મને જોબ સારી ાવી શકું અને જેમ કે આપડ તમે મેનેજર તરીકે કામ કરતા હોય તો અમા પગાર સારવાર આપી અને તમે જે માણસોને અભાળ રાખીએ તો ભી સારું લાગે અરી કંપની પણ આગળ વધે અને અમાર કંપની નું નામ ભણે જે આપડકા ને આઈટીઆઈ ના વિદ્યાર્થીઓ ખૂબ બેતાા હોય છે આઈઆ વિદ્યાર્થીામ કરી મેજર તેમનું ત્યાં એક પ્રમાણે કપની થવાનું આપતું હોય છે અને રહેેવાની સગવડ આપ હોય છે પણ એક ટાઈમ સગવડ ખાવાની આપડે જાતે કરવી પડતી હોય જેમથી આપડે બહાર રઈએ તો ચાલે આપડે અંદર જો રહીએ તો બી કાને
હ હા હા એમાં પણ કઈક ભાડું વગેરે કઈક ચૂકવાનું હોય છે એવું જ છે ને
હા હા હા એવું અંદર પીએફ મતલબ કે પીએફ આપણે અંદર કપાતી હોય છે જેમ કે પીએફ ક પાઈપ પ્રમાણે આપણા પૈસા કપો તો આપણે બંને રેવાની ખાવાની બંનેની સગવડ થતી હોય છે
હા એ પણ વાત સા અને તમે જે વાત કરીએ આ આઈટીઆઈ તો અત્યારે પણ લ લગભ બે ત્રણ દિવ ત્રણ વર્ષથી આઈટીઆઈના જે સ્ટુડન્ટ છે તેમની માંગ વધારે છે માર્કેટમાં કારણ કે તે ગમે ત્યાં પણ ચાલી જાય છે કોઈ પણ નોકરી હોય કામ કરવું પડે કો સરકારી નોકરીમાં જે ઓંડા કંપની છે તેમાં જે પણ કોઈ કામ કરતા હોય બાઈક જે ફિટિંગમાં એક્ટિવા ફિટિંગનું વગેરે જે કામ કરતા હોય તેમાં પણ આર્ટિસ્ટના જે વિદ્યાર્થીઓ હોય તે કામ કરી શકે છે બીજા વિદ્યાર્થીઓ અત્યારે સુધી એવું કામ કર પણ નથી કાલે આઈટીમાં તમે કદાચ કરી લો આઈટીઆઈ એમાં પણ સારું રહે તમારે
સારી છેની અંદર સારી રહેવાની સારી નોકરી પણ કરવાની સારી વ્યવસ્થાની અંદર
હા તે તમારા ભાઈ જે આઈટીઆઈ કરેલું હતું તેના કારણે તેમને તરત જ નોકરી લાગી ગઈ એટલે જ કહું છું જે આ ટીએ કરેલા વિદ્યાર્થીઓ છે તેમને તરત નોકરી પણ મળી જાય છે નાની ઉંમરમાં લાગી જાયને કોઈ એટલી બધું હાડ પરીક્ષા પણ એવી નથી આવતી કે જેમાં તમારે નપાસ પણ થઈ શકો. પ્લે આઈટીઆઈ કરેલું હોય તો સારું રહે વાસણા બાજુ પણ કંઈક આઈટીઆઈની જે છે કોલેજ એમાં ઘણા બધા અમારા મિત્રો પણ જાય છે કોલેજ અને તેઓ પોતાનું ભવિષ્ય પણ ઉજ્જવળ કરી
હા હા પણ એમાં ત્યાં ઉજ્જવળ બણી શકે છે જેમ કે આપણે હાલ કોલેજ કરીએ તો કોલેજની અંદર ત્રણ વર્ષ ત્યાં બી એ ના બી કોમ ના ત્રણ વરષ બગાડવા પડે ફેર એમ એ ના બગાડવા પડે અને ત્યાંની અંદર જે રોજગાર મળે અને એમાં પણ પરરતી આવતું હોય છે અને તેમાં જો જગ્યા હોત તો જ અંદર સેટ થઈ અને બાકી નહી થઈ શકતા કેમ કે આપડે બે વર્ષ આઈટીઆઈ ન કોર્સ કરી અને સારી નોકરી લાગીએ તો પણ સારું લાગે અને સારી તક આપણ પ્રાપ્ત મળે
હા હ અને આઇટીઆઇ એમાં એટલો બધો ખર્ચો પણ નથી થતો કે જેટલો આપણે એમ કોમ બીકોમ કે એમ એ બી એ જે વગેરે કરી તેમાં થાય છે તેમાં બી એ કે વગેરેમાં પાંચ વર્ષ સુત્ત તમારે બગાડવા પડે છે બેચલરની ડિગ્રી બંને જોઈએ હોય તો તમારે પ વર્ષ બગડે છે અને જે આઈ આઈ ટી આઈ માં ખાલી બે વર્ષનો જ કોર્સ આવે છે અને એ તમે નોકરી લાગીજ જાાવ છો ગમે તે જગ્યાએ તેમાં બધી કોઈ તકલીફ પણ રહે નવી આઈટીઆઈ કરવાથી ઘણું બધું ફાયદા પણ થાય છે
હા ફાયદા પણ થાય છેને જે આપણે આઈટીઆઈ કરેલીું હોય અને જે આપણા કેસમાં જાગી જાય અને આપણા ઘરની બાજુની અંદર જ જેમ કે પાંચ દસ કિલોમીટરમાં ત્યાં કંપની થતી હોય ત્યાં કંપનીની અંદર પણ આઈટીઆઈ ના માણસોની જરૂર હોય પણ આપણે ત્યાં ઘરની બાજુમાં જ સેટ થઈએ અને સારો પગાર આપતા હોય છે અને સારું સરળ રીતે કામ થતું હોય છે જેમ કે મારા પહેની વાત કરું જેમકે ત્યાં બાયો સીએનજીનો પ્લાન્ટ આવેલો છે બાયો સીએનજી ગેસ આવે નને તેનો એમાં ત્યાં ગેસની અંદર કશું કરવાનુંતું નહ જેમ કે ઓનલાઈન ગેસ ભરાતોું હોય ત્યાં કોમ્પ્યુટર ની અંદર ઓનલાઈન સિસ્ટમ કરેલી છે જેમ કે આપડા અંદર ખેતરોમાં વાલ નાખવામાં આવે છે એમ એવી રીતે ત્યાં વાળ નાખેલા છે ઓનલાઈન સિસ્ટમ ઇલેક્ટ્રિક સિસ્ટમ જેમકે કોમ્પ્યુટરના માધ્યમથી ઓફ કરે તો બંધ થઈ જાય છે ઓન કરે તો ચાલુ થઈ જાય છે જેમકે એવા અલગ-અલગ નવા અને જૂના એવા વાલો નાખેલા છે અને ત્યાં ગેસ પણ બ સીએનજી નો બહ ત્યાં બણતો હોય છે.
હા બરાબર હા ને અત્યારે જે જમાના પ્રમાણે સી બાયર સીએનજી પણ યુઝ કરવું પણ સારું છે ને એમાં પણ જે તમે જોશો તો આઈટીઆઈ ના સ્ટુડન્ટ વધારે જશે ગમે તે ત્યાં પણ તમે જોશો કોઈ કંપની વગ ગેરેમાં તો આ આઈટીઆઈના સ્ટુડન્ટ તમને જોવા મળશે જ કારણ કે તે ઘણું બધું કામ કરી શકે છે. અમે એક વાત પણ સાંભળી હતી કે જે આઈઆઈ ના સ્ટુડન્ટ એવી સ્પોર્ટ કાર બનાવી હતી. નાની ઉંમર માં તેને પણ એ સ્પોર્ટ્સ કાર બનાવી છે અત્યારે પણ માર્કેટમાં છે હા.
હા વાત સાચી છે અને તમે પણ આઈટી કરો છો તેમ કે એ સરકારી માધ્યમ પર મળણે છે જેમ સરકારના પોતાના વ થ્રુ એના આઈટી પ્રમાણે લઈ શકે છે અને તમે કોમ્પ્યુટરમાં સારી જોબ મેળવી શકો પછો એ પણ એમાં.
આમાં પણ મા શકીએ આમાં પણ કેવું હોય કે તમે કંપની તમને કોઈ પણણ યુનિવર્સિટી હોય તેમાં તેના માણસો આવે ચાર પાંચ અને તમારી પાસેથીઇન્ટરવ્યૂ લે અને જો તમે કદાચ ઇન્ટરવ્યુ માં પાસ થઈ જાવ તમારી પાસે કોઈ સારી એવી આઈટી વિશેની સ્કિલ હોય કોઈ લેંગ્વેજ વગેરેની સ્કિલ હોય તો તમને આહાર કરી દે છે અને એમાં પેકેજ પણ સારું મળે છે પચાસ લાખ એક કરોડ તેનાથી વધારે પણ મળે છે અમુક ઘણા બધા માણસો છે જેને ચાર ચાર કરોડ પાંચ પાંચ કરોડનુંું પણ પેકેજ મળે છે. અને અમુક ક લોકો એવા પણ હોય છે જે કે જે ઘરે બેઠા બેઠા એપ્લિકેશન કોઈ બનાવે અને એ પણ વેચે છે વેબસાઇટ બનાવીને પણ વેચે છે એટલે આમાં પણ ખુબ સારો છે તમારે થોડી મહેનત કરવી પડે છે. હા પણ ભવિષ્ય તમારું
હ હ એમાં આપણેે જે કે ઇલેક્ટ ઓલે આધુનિક જમાના પ્રમાણે જો આપણે વેબસાાઈટણીએ બનાવીએ એપ્લિકેશન બનાવીએ તો બી સારા પૈસા આવતા હોય છે અને સારા ડાઉનલોડ કરે તો પણ બઉુ માર્કેટમાં આવ હોય જે જેમકે આધુનિક પ્રમાણે જે મીડિયા માધ્યમથી સોશિયલ મીડિયા પ્રમાણે આપણે જે અલગ અલગ રીતે આપણે કરીય છીએ ને તો સારું નેટવર્ક વધે છે અને સારી રીતે એનો ખર્ચો પણ ઓછો થતો હોય છે
હા એ પણ ઓછો થતો હોય કારણ કે તે બેઠા બેઠા ખાલી એક લેપટોપમાં કુળ જ લખવાનો હોય છે બીજું કઈ ન અત્યારે જે આવ્યું છે તેના કારણે